હલો એકદમ મજામાં હમણાં તો ઘરે જ છે બધા તમે બધા કેમ છો બધા ઘરે સારા તો છે ને?
સારા છે અને હમણાં ઘરે બેસી રહ્યા છે. હું તમારી સાથે એ જ વાતચીત કરી રહ્યો છું કે આપણે આપણા દેશમાં અને આપણા ગામડાઓમાં એ પાણીનું પ્રદુષણ ખૂબ જોવા મળી રહ્યું એવું મને લાગ્યું છે કારણ કે આપણા જે ગામના બધા લોકો છે કે એમની પાસે બોર હોય છે એના લીધે લોકોને એવું છે ત્યા આપણા પાસે બહુ પાણી છે એમ કરીને એ લોકો ખૂબ માને છે પરંતુ અમુક એવા દેશ છે અમુક એવા શહેરો છે અમુક એવા ગામડાં છે ત્યાં પાણીનું મહત્વ ખૂબ વધી રહ્યું છે કારણ કે એ લોકો ખૂબ ટીપે-ટીપે પાણીનું મહત્વ માને છે કારણ કે એ લોકોને પાણી ખૂબ પેલું કટોકટી મળે છે અને પાણીથી એ લોકો પીલું રહેવું પડે છે એટલે કે પાણી તો એ લોકને એક ટાઈમ જ મળતું હોય છે ને આખું આખું દિવસે એ લોકો ચલાવવા પડતું ત્યારે એ લોકોને સમજ પડે એટલે આપણને બી એવી એટલે આપણે અમે તો ખુબ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ છે ને યોગ્ય રીતે સારવાર પણ કરીએ છીએ પરંતુ અમારા ગામના એવા અમુક પરિવાર છે કે તે લોકો પાણીને ખૂબ બગડ કરે છે અને જ્યાં પાણી ને એ લોકોનો પેલું નળ જેવો હોય છે જ ચાલુ જ રાખી મૂકે છે અને એટલું બધું પાણી વેસ્ટેજ કરી રહે છે એટલે કરે છે. અને અમુક વાર તો એ લોકોને ઘણું બધું પેલું કારને એવુ સાફ કરવા હોય તો પછી પાણી એ કે જે લોકો નળ હોય છે ચાલુ જ હોયને નીચે પડિયા કરે છે અને પાણીનું પ્રદુષણ ખુબ કરી રહ્યા છે એ લોકો એટલે કે મારે તો એ જ કેવું છે કે એ લોકે આવું ની કરવું જોઈએ અને એ લોકો એ લોકોને એવું છે કે એ લોકોને પાણી ખુબ વધારે છે એ લોકો એમ માને છે પરંતુ આવા પાણી ના આપણેે પ્રદુષણ કરતા રેશું તો પછી એ લોકોને પણ આગળ જતા થવાની જ છે. કારણ કે આપડે આવું પ્રદુષણ નહી કરવું જોઈએ કારણ કે પાણીના લીધે જ આપણને યોગ્ય આવું મળે છે એટલે કે પાણીનો બગાડ કરવો જોઈએ જ નહીં કારણ કે આપણા દેશ ઘણા બધા આવા શહેરો છે પછી ગામો છે તેમાં તમે જાણો છો પાણીને કેવી રીતે લોકો મહત્વ આપે છે કારણ કે એ લોકોને વન ટાઈમ એટલે કે સવારના જ પાણી આવતું હોય ને પછી એ લોકે આખો દિવસ એ લોકો ચલાવું પડતું હોય છે. તે પણ એ લોકને માન માન એક ડોલ કે પછી બે ત્રણ ડબ્બા એ લોકો ભરી દે છે અને તે આખો દિવસ ચલાવે છે. ત્યારે એ લોકોને એટલે કે ત્યારે એ લોકો ખુબ માને છે પરંતુ આપણા ગામડાઓમાં તાં એ લોકો ભરપૂર પાણી નો બોર એ લોકો ને હોય છે પરંતુ એ લોકો આવો બગાડ કરીને પછી આપણા દેશને પણ નુકસાન કરે છે અને એ લોકો આવું નહી કરવું જોઈએ કારણ કે પાણીનો બગાડ જો કરશે તો પછી આગળ જતા એ લોકો તફલીફ થવાની જ છે કારણ કે પાણીના લીધે આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી શકીએ છે. યોગ્ય રીતે આપણે પાણીનો ઉપયોગ કરીશ તો પછી આપણને સારું ઉપયોગમાં આવશે કારણ કે પાણીનો આપણે ગમે તેવું વેસ્ટેજ કરીને ગમે ત્યાં નળ ચાલુ રાખીને ગમે ત્યાં થુંકવાથી એવું નહી કહેવાય સારું નહી કહેવાય કારણ કે પાણીનો આપણેે બગાડ નઈ કરવો જોઈએ ને પાણીને યોગ્ય રીતે સારવાર કરવું જોઈએ શું તમારા ગામમાં કેવું ચાલી રહ્યું છે બધા લોકો પાણી ને એવું મહત્વ આપે છે કે પછી આવું બગાડ કરતો છે.
હા ભાઈ પાણીને મહત્વ આપવો ખુબ જ જરૂરી છે કારણ કે પાણીને મહત્વ આપડે જો ન આપશું ને તો હવે ખુબ જ વધારે તકલીફ થઈ જવાની છે. કારણ કે મેં હમણા જ એક ન્યૂઝ માં જોયું તો આ વખતે આપણા દેશમાં ખુબ જ ઓછો વરસાદ થવાનો છે એવી વાતચીત મલી કારણ કે જે મતલબ ઉપરથી પેલું સેટલાઇટ માપવામાં આવે છે તો તેનાથી ખબર પડી કે આપણા ઉપર જે મતલબ વાદળો વરસાદના વાદળો હતા તે વાદળો આપડા ઉપરથી છીનવાઈ ગયા છે અને નીચ નીકળી ગયા છે બીજા દેશોમાં તો જેથી કરીને ખુબ જ વધારે એ તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે એવું મને લાગે છે આ ડાખીટો અને આવાર મને એવું લાગે છે કે મતલબમાં આપડે જો સરખી રીતના જો મતલબમાં ન કરીશું ને તો પાણીનો યુઝ તો આપણને ખુબ જ વધારે એવુ તકલીફ થઈ જવાની છે અને જેથી કરીને આપણેે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને યોગ્ય ઉપયોગ જો ન કરીશું તો આપણે ખુબ જ વધારે પરેશાનીમાં મુકાઈ જશું જેથી કરીને મે મારા ઘરના બધા જ લોકોને કહું છે કે પાણીનો ઉપયોગ સારી રીતના કરવો અને વધારે ઉપયોગ ન કરવો બાકી તો અમારા ઘરે તો બોર છે એટલે એટલું બધું તકલીફ તો ના થશે પરંતુ જો બોર હોય કે ના હોય પરંતુ પાણી બધાની બધાને જ જરૂરી છે જેથી કરીને આપણે યોગ્ય રીતના જ ઉપયોગ કરવો જોઈએ બાકી પાણીનો ઉપયોગ આપડા દેશમાં પાણી મતલબમાં આપણી દુનિયામાં પાણી ખુબ જ વધારે છે પરંતુ પીવાલાયક પાણી ખુબ જ ઓછું હોવાથી આપણેે યોગ્ય રીતના જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને મીઠું પાણી આપણને જરૂર પડતું હોય બાકી ખારું પાણી કોઈને પણ કામ ના લાગે એટલે જો આપણે ખેતીમાં ને એવુમાં પણ જયારે આપણે પાણીની જરૂર હોય તો ખેતીમાં જયારે આપણે પાણી મૂકીએ તો જ આપણે મતલબ ખેતી ઉ ધારી શકીએ બાકી જો ખેતી આપે કરવું હોય તો ખેતી ના સારું જો આપણી પાસે પાણી ઉપલબ્ધ ન હશે તો આપણે ખેતી કરી જ ના શકીશું જેથી કરીને જો પાણી સારું હોય તો જ આપણે મતલબ પાણી કરી શકીએ કે બાકી તો આપણને ખુબ જ વધારે એવો તકલીફનો સામનો કરવો પડી શકે છે. અને જો આપડે પાણી જો મતલબ ન હશે તો ખેતીમાંથી બી પૈસા આપડે ન આવી શકશે. કારણ કે કેટલીક વાર વરસાદ ઓસો પડે તો આપડે પાણી પોતે મૂકવું પડે છે, અને વરસાદના ભરોસે તો બેસાય નહીં હમણા વાતાવરણ તમને ખબર જ છે. એટલું ખરાબ વાતાવરણ ચાલતું હોય છે ને વાતાવરણ ખરાબ ચાલવાના કારણે ખુબ જ વધારે તકલીફનો સામનો કરવો પડે છે. ખેડૂત લોકોએ ખેડૂતોને આપડે પાણીથી જ આપડે આગડી વધાડી શકે છે. પાણી મતલબમાં ન હોય તે માટે શે ને સરકાર શ્રી કામ ખુબ જ સારું કરી શકે બધાને ઘરે-ઘરે બોર કરી આપવામાં આવ્યા છે. કે જેથી કરીને શે ને થોડુંક એમના માટે સારું પડ્યું છે કે, પાણી તેઓ ત્યાંથી ઉપયોગ કરી શકે છે. બાકી તેઓના કેંડાઓ સુધી પાણી લઈ જાવામાં ખુબ જ તકલીફ પડતી હોય શે, જેથી અ જુ પાઈપની સુવિધા પણ કરી આપે તો સારું પડે.
હા, ભાઈ એટલે કે એજ કે અવે પાણીને આપડે યોગ્ય રીતે યુઝ કરવું જોઈએ. કારણ કે ખેતીમાં પણ પાણી ખૂબ યૂસફુલ થાય છે. અન તે ખે તી ખેતી કરવી તો પણ પાણી વિના ખેતી કરી જ ની શકાય. એટલે ઘણા બધા ખેડૂતો અમારા ગામના તો ખૂબ ખેતી પર વધારે આધાર છે. અને એ લોકોને તો એવું છે કે પાણી વધારે છે. એટલે ખેતીમાં એમ મળીયે પરંતુ એ લોકો પાણીને બળ કરી રહ્યા છે. અને તે અમને અમે એ લોકોને જણાવ્યું પડ તમે આવું નહી કરો. અને યોગ્ય રીતે પાણીનો ઉપયોગ કરો કારણ કે તમે આવું કરશો તો પછી તમારા છોકરા આવનારી પેઢી શું જોશે અને આવું બગાડ કરશે તો પછી પાણી આગળ જત ઘટી જ જવાનું છે એમ. એટલે પાણીનો‌ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ ને યોગ્ય રીતે સારો કરવી જોઈએ. કારણ કે આપડે પાણીનું પ્રદુષણ કરશું તો પછી ઘણા બધા પ્રકારના એટલે કે એવા તો જે ઘણા બધા ઉદ્યોગો હોય છે. જેમ કે મોટા મોટા જેમ કે શહેરોમાં હોય છે. તેમાંથી બધા નીકળતા ગંદા પાણી કે પછી ગંંદો કચરો આવ નદીઓ છે. તળાવો હોય છે, પછી ગામના ખાડીઓ હોય છે, તેમાં નાખી દે છે. જેના લીધે પાણીનું પ્રદુષણ થાય છે. અને જેના કારણે ગામના લોકો શહેરના લોકો બીમાર પડે છે. કારણ કે આવા ઉદ્યોગો આવ ગમે ત્યાં કચરો ફેકી દેશે ગમે ત્યાં પાણી ગંદું કરશે તો નની ચાલે, કારણ કે આવું બધું કરવાથી પછી આપડા દેશને જ કોઈ પણ મોટી મહામારીમાં ફસાવી દે છે. એટલે કે એ લોકો વિચારવું જોઈએ કે આ એવું નહી કરવું જોઈએ ને યોગ્ય રીતે સારવાર કરવી જોઈએ. અને જે એ લોકો ગંંદો કચરો પછી પ કાચા માલનો બધા ગંદા કચરો હોય જ છે, પછી ગંદા પાણી એ તે યોગ્ય રીતે પેલું કરવું જોઈએ. અને ત્યાં જે જગ્યા સારી હોય છે, રીસાયકલ કરીને યોગ્ય રીતે કચરાને પેલું રિફ્યુઝ કરવું જોઈએ કારણ કે એના લીધે આપડુ જે વાતાવરણને બગડશે નહીં અને વાતાવરણને સારું પેલું મળશે. કારણ કે આપડે જો આવું પાણીનું પ્રદુષણ કરશું પછી, વાયુ પ્રદુષણ કરશું પછી ધ્વનિ પ્રદૂષણ કરશું, તો પછી વાતાવરણ ખૂબ અગ્રેસર થઈ જશે, અને વાતાવરણમાં આપણને ઘણા મોટા ઝેરી વાયુઓ જોવા મળશે. કારણ કે વાતારણમાં હમણાં તો ઑક્સિજનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું એવું લાગી રહ્યું છે. કારણ કે વૃક્ષો પણ કપાવવા માંડ્યા છે. અને કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. કારણ કે જેના લીધે હવે આપડેને ઑક્સિજન મળવાનું ખૂબ અશક્ય એટલે કે ઓછું મને મળી રહ્યું છે. ત્યા ગામડાઓમાં થોડું ઘણ મળી રહે છે. કારણ કે ગામડાઓમાં ઘણા બધા વૃક્ષો હોય છે લીમડાઓ હોય છે. ઘણા બધા એવા ઠંડક વાળા જે વૃક્ષો હોય છે તે રોપેલા હોય છે. પરંતુ જે શહેરો હોય છે, ત્યાં તો આવા વૃક્ષોનું પ્રમાણ ખૂબ ઓછું મને લાગી રહ્યું છે. કારણ કે શહેરોમાં ઘણી બધી મો ખૂબ ગરમી પણ લાગે છે, અને શહેરના લોકો કંટાળી પડી જાય છે. કારણ કે શહેરોમાં તમે જાણો છો કે બધાના ઘરે મોસ્ટલી એમ તો એસી હોય જ છે અને એસી લખાવીજ પડે છે. કારણ કે પંખામાં એ લોકો ટકી જ નથી શકતા. કારણ કે એસી ની થોડુ ઘણું ઠંડક થાય છે. પરંતુ એસી પણ એટલું બધું સારું ની કહેવાય કારણ કે એસીમાં એ બહારની હવાને શુદ્ધ કરે એવું બ ગમે તોલું પેલું વાયુ છોડે બહાર એ બી ખરાબ જ કેહેવાય એમ તો બધા કે છે. પરંતુ હવે બધા લોકોને ઠંડક જોઈ માટે બધા લોકો એસી રાખવા બધા પ્રિપેર કરે છે. પરંતુ હવે કરી શું ગાંજે આપડા દેશમાં હવે ઘણી જે મહામા આવાની શક્યતા વધી ગઈ છે. કારણ કે ઘણા બધા દેશના લોકો આવા કચરો ગમે ત્યાં ફેંકે છે. ઘણા બધા લોકો લોકો વ્યસન કરીને ધુમ્રપાન કરીને પછી આવા આલ્કોહોલ પીને ગમે ત્યાં બોટલ ફેંકી દેય છે. પછી સિગારેટને ઠૂઠાવા ગમે ત્યાં નાખી દે છે એવું કરે છે. અને તે પછી જમીનને પણ અસર કરે છે. અને આપણને પણ અસર થવાની જ છે. કારણ કે એના લીધે ઘણા બધા ઝેરી જીવજંતુઓ પેદા થાય છે. અને તે પછી મ્છ મચ્છરો પેદા પણ થાય છે. કારણ કે તેના લીધે પછી આપણને એ આપણા બોડીમાં ઘણું ઘણું આપણને ઇન્ફેક્શન ફેલાઈ જાય છે. આપડે વા એટલે કે જે માખી એવું પણ એ પેદા ખૂબ મોટી થઈ જાય. કારણ કે માખીના લીધે પણ તમે જાણો છો કે આપડા શરીર પર બેસે ને પછી આપણને એ ઘણા બધા પ્રકારના રોગો થઈ જાય છે. એટલે કે પાણીનું પ્રદૂષણ અટકાવવું જોઈએ કારણ કે પાણીનું પ્રદુષણ અટકાવશો તો પછી આપડા દેશમાં ઘણા બધા રોગો આપડા એ લ લડીસ સોના રોગોની થશે એમ. એટલે કે આપણે એ વિચારવું જોઈએ કે આપડે આવું ગમે તેવું ની પ્રદર્શન કરવું જોઈ. ને યોગ્ય રીતે આપણા દેશને સારું સરખું અને સ્વસ્થ રાખવું જોઈએ. કારણ કે આપડા દેશના ઘણા પ્રધાનમંત્રી એ પણ ઘણી બધી પ્રકારની યોજના બહાર પાડેલી છે. એટલે કે સા સફાઈ યોજના બને બધી બહાર પાડેલી અને બધા યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. પરંતુ અમુક ક અમુક શહેરોમાં નથી જોવા મળ્યું અને હમને તો ઘણા બધા વૃક્ષો પણ વાવામાં આવેલા છે. અને કારણ કે જે ક્રિકેટે લોકો મેચ રમાડે છે. જેમ કે આપણા દેશ આમ તો જે જે મોસ્ટલી ડોટ બોલ જાય છે. તેમાં એક વૃક્ષ રોપવામાં આવે છે. એવું બધું પણ જે આપડા દેશ માટે કરેલું છે અને ઘણા બધા રાજ્યોમાં, ઘણા બધા શહેરોમાં એ લોકો ઘણા બધા પ્રકારના વૃક્ષ રોપ્યા છે. એ પણ અ જોયું છે. એટલે કે આવી રીતે આપડે ઈકો ફ્રેન્ડલી બનાવું જોઈએ કાર આપ ઇકો ફ્રેન્ડલી જેટલું આપડે બનાવશું તેટલું જ આપણા ગ શહેર માટે પણ સારું છે. ને આપણા દેશ માટે પણ સારું છે બાકી તમારે શું કેવું છે. આપડે તો વધારે વૃક્ષો વાવા જ જોઈએ ને.
હા ભાઈ આ મતલબ આઈ પી એલ માં જે કરવામાં આવ્યું છે. એ વસ્તુ મને ખુબ જ સારું લાગ્યું. કારણ કે પેલા ટેમાં ખુબ જ વધારે એવું ખોટી વસ્તુ પ્રમોટ કરવામાં આવતી હતી. જેમકે ગુટકા ટાઈપ ને બધું પરંતુ હાલમાં જે મતલબમાં એક ડોટ બોલ જાય તો એટલા પાંચસો વૃક્ષ રોપવામાં આવે છે. એ વસ્તુ ખુબ જ મને સારું લાગ્યું જેથી કરીને અ ખુબ જ વધારે એવું સારું થઈ રહ્યું છે આ ક્રિકેટના કારણે અને જો આપડે એવું વૃક્ષારોપણ કરીશું તો જ આપડે મતલબ આગળ જઈને આપડુ દેશ સારો કરી શકી શકું શું અને ખુબ જ મતલબમાં સારી હવા લઈ શકુ શું જેથી કરીને છે ને આપણે વૃક્ષારોપણ તો કરવું જ જોઈએ અને જો બ એક એક વૃક્ષ જો રોપશે ને તો આપણને ખુબ જ વધારે સારું પડી જવાનું છે કારણ કે આપડા દેશમાં દોઢસો કરોડ લોકો છે પોતપોતાના ઘરથી જો પાંચ વૃક્ષ રોપવામાં આવે તો દોઢસો કરોડથી મડીને આપડે મતલબમાં સો કરોડ વૃક્ષો તો આપડે રોપી જ શકીશું અને સો કરોડ વૃક્ષ રોપવાથી છે ને આપડા દેશમાં ખૂબ જ વધારે એવું મતલબ ઓક્સિજનનું પ્રમાણ વધી જવાનું છે. તો જેથી કરીને આપડે વૃક્ષારોપણ કરીશું તો આપણને ખુબ જ વધારે એવું સારું પડશે અને જેથી કરીને પાણી પણ ખૂબ જ વધારે થઈ શકશે કારણ કે અ પાણી છે ને જયારે ઓક્સિજન વધારે હોય ત્યારે પાણી પણ આપણને મળી શકે છે અને જેથી કરીને વરસાદ પણ ત્યારે વધારે થાય છે એટલે જો વૃક્ષારોપણ કરીશું તો તો ત્યારે વરસાદ પણ આપડુ સારું થશે અને આપણને પાણીની કમી ક્યારે પણ ના થશે.
હા ભાઈ એ તમારે એકદમ સાચી છે એટલે કે આપડે યોગ્ય રીતે પાણી એટલેગર તટકાવવું જોઈએ અને એ બધી સમસ્યા આપડા દેશથી હલ કરવું જોઈએ સારું તો પહી મળીએ પાછા તમે પણ તમારા ગામમાં બધા લોકોને જાગૃત કરો અને યોગ્ય ગંદકી ની કરે તે માટે બધાના લોકોને પ્રેરિત
હા ચાલો ભાઈ મળીએ.